હલો
હલો
કેવું છે મજામાં
હા બસ મજામાં તમે મજામાં
હ મજામાં નમસ્તે કાવ્ય આજે આપણે ભારત ન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃ વિશે ચર્ચા કરીએ છી ભારતને વિવિધતા નો દેશ કહેવામાં આવે છે.
નમસ્તે હા બિલકુલ સાચું ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. અહીં વિવિધ ધર્મ- ભાષાઓ પરંપરાઓ અને રિવાજો હોવા છતાં બધા લોકો સાથે મળીને રહે છે.
મને લાગે છે. કે વિવિધતામાં એકતા એ ભારતની સૌથી મોટી ઓળખ છે.
હા ભારતમાં હિન્દુ મુસ્લિમ સીખ ખ્રિસ્તી બૌદ્ધ જૈન અને પારસી જેવા ઘણા ધર્મો લોકો રહે છે. દરેક ધર્મની પોતાની પરંપરા છે પરંતુ બધા એકબીજાના તહેવારો નો આદર કરે છે.
ભાષાઓની વાત કરીએ તો ભારતમાં કેટલી ભાષાઓ બોલાય છે.
ભાજપ ભારતમાં સેકન્ડો ભાષાઓ અને બોલીઓ બોલાય છે. જેમ કે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ગુજરાતી મરાઠી બંગાળી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ પંજાબી અને અન્ય ઘણી ભાષાઓ અહીંયા પ્રચ પ્રચલિત છે.
આટલી બધી ભાષાઓ હોવા છતાં લોકો એકબીજા સાથે સરળતાથી જોડાયેલા રહે છે એ ખરેખર ગર્વની વાત છે.
હા એ તો તમે એકદમ સાચી વાત કહી આટલી બધી ભાષાઓ છે આટલા બધા ધર્મ ના લોકો છે. તો પણ બધા એક સાથે રહે છે. ભાષાની વિવિધતા ભારતને વધુ સમૃદ્ધ બનાવે છે.
હવે ભારતીય તહેવારો વિશે વાત કરીએ
હા એકદમ જેમ કે ભારતમાં લગભગ આખો વર્ષ કોઈને કોઈ તહેવારો આવતા રહે છે. જેમ કે દિવાળી હોળી નવત્ર્રી જન્માષ્ટમી ઈદ ક્રિશમિશ ગુરુ નાનક જયંતી પોંગલ ઓણમ અને બૈશાખી જેવા તહેવારો ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આપણા ભારતમાં આટલા બધા તહેવારો હોવા છતાં પણ લોકો વધારે ઉત્સાહથી અને ખૂબ આનંદથી ઉજવે છે.
ગુજરાત માં તો નવરાતત્રી નું ખાસ મહત્વ છે. દુનિયાભરમાં લોકો ગરબા જોવા આવે છે.
હા એ તો એકદમ સાચી વાત છે. કે આપણા ગુજરાતમાં ઘણા બધા લોકોની નવરાત્રી વધારે ખૂબ ગમે છે નવરાત્ર્રી નું ખાસ મહત્વ છે. નવ દિવસ લોકો માતાજીની પૂજા આરાધના કરે છે. અને રા સરસ ગરબાનુંું આયોજન રાખવામાં આવે છે અને આખી રાત બધા ઘરમાં ઝીલે છે અને ઉત્તરાયણ પણ ગુજરાતનો ખૂબ જ લોકપ્રિય તહેવાર છે લોકો પતંગો ચગાવે છે અને એકબીજા સાથે ખુશીઓ વહેંચે છે જેમ કે બધા લોકો પરિવાર સાથે ધાબા પર ચડે છે સવાર સવાર પતંગ ચગાવે છે ગુજરાતમાં તો સવારથી લઈને છે કે રાત સુધી લોકો પતંગ ચગાવતા મળે છે
ભારતીય ભોજન પણ ખૂબ જ વિવિધતાપૂર્ણ વિવિધ્યપૂર્ણ છે
બિલકુલ દરેક રાજ્યની પોતાની વિશેષ વાનગીઓ છે ગુજરાતમાં ઢોકળા થપલા અને ઊંધિયું પંજાબમાં સરસોદા સાગ અને મક્કી દ રોટી દક્ષિણ ભારત માં ઢોંસા અને ઇડલી જ્યારે રાજસ્થાનમાં દાળબાટી ખૂબ જ પ્રસિદ્ધ છે
ભારતીય વસ્ત્રોની પણ પોતાની આગવી ઓળખ છે
હા મહિલાઓ માટે સાડી સલવાર કમીજ અને લેંગા પહેરે છે જય્યારે પુરુષો કુર્તા પાયજમા ધોતી અથવા શેરવાની પહેરે છે આજકલ પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના કપડાનોો ઉપયોગ થાય છે
ભારતની કલા અને સંગીત વિશે શું કહેશો તમે
આપણા જે ભારતની શાસ્ત્રીય સંગીત પરંપરા ભરતનાટ્યમ કથક કુચીપુડી ઓડિશસા જીવનવૃતિઓ અને વિવિધ લોકનૃત્ય વિશ્વભરમાં જાણીતા છે અત્યારે વધારે ભારત માં લોકો સંગીત કલા એ બધામાં વધારે રસ ધરાવતા જોવા મળે છે
યોગ અને આયુર્વેદ પણ ભારતની એક અમૂલ્ય ભેટ છે
હા આજે વિશ્વના ઘણા દેશોમાં લોકો યોગ અને આયુર્વેદ અપનાવી રહ્યા છે અત્યારે લોકો વધારે યોગ અને કસરત વધારે બુ વધારે કરે છે જેનાથી લોકોના શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે દર વર્ષે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ ઉજવવામાં આવે છે એ દિવસે લોકો વધારે યોગ કરે છે સવારે વહેલા ઉઠીને
ભારતીય સંસ્કૃતિમાં પરિવારનું પણ ઘણું મહત્ત્વ છે.
હા સાચી વાત છે. વડીલો નો આદર કરવો, મહેમાન નું સમાન સન્માન કરવું, અને પરિવાર સાથે મળીને રહેવું. એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે.
એટલે જ અતિથિ દેવભવા જેવ ભાવના આપણા દેશમાં જોવા મળે છે.
હા બિલકુલ. આપણે જયારે મહેમાન આપડા ઘરે આવે ત્યારે એમને ભગવાન સમાન માનવાની પરંપરા ભારતીયોની ઓળખ છે. એટલે આપણા ઘરે જયારે કોઈ મહેમાન આવે ત્યારે આપણે એમ આગતા સ્વાગતા કરીએ છે. એમને જમાડીએ છીએ. એમને આપણે પ્રેમથી આપણા ઘરમાં રહેવા દઈએ છીએ. સન્માન આપીએ છીએ.
આજકાલ આધુનિક જીવનશૈલીના કારણે લોક સંસ્કૃતિ માં થોડોક બદલાવ પણ આવ્યો છે.
હા પરંતુ બદલાવ સાથે પોતાની પરંપરા અને સંસ્કૃતિને સાચવી રાખવી પણ એટલી જ જરૂરી છે.
યુવાનો ભારતીય સંસ્કૃતિને કેવી રીતે આગળ વધારશે? વધારી શકે.
પોતાની માતૃભાષાનો આદર કરીને, તહેવારોમાં ભાગ લઈને પરંપરાઓને સમજીને અને વડીલો પાસેથી સંસ્કારો શીખીને આ બધું કરવાથી યુવાનો આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારી શકશે
મને લાગે છે, કે ભારતની વિવિધતા જે તેની સૌથી મોટી તાકાત છે.
હા હું પણ એજ માનું છું અલગ અલગ ભાષા, ધર્મ અને પરંપરા હોવા છતાં પણ સૌ ભારતીય છીએ એ જ આપણી સૌથી મોટી ઓળખ ગણાય છે.
અંતમાં એટલું કેવું છે, કે એટલું કહી શકીએ ભારતીય સંસ્કૃતિ માત્ર પ્રાચીન નહી, પરંતુ આજે પણ સમગ્ર વિ વ માટે પ્રેરણાનું કેન્દ્ર છે.
હા એ તો એકદમ સાચી વાત કહી કે આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાનું કેન્દ્ર છે. જેમ કે આપણા ભારત દેશમાં આટલા બધા ધર્મો અને જે ભાષાઓ બોલી રહ્યા છે, અલગ અલગ તે લોકોનું ખાવાનું છે, અલગ અલગ એ લોકોના તહેવાર છે, તો પણ આપણે બધા અ માન માનથી આપણે કહી શકીએ છે. કે આપણે બધા ભારતના છીએ અને આપણે ગૌરવ માનીએ છીએ. અને આપણી જવાબદારી છે, કે આપણે આ સંસ્કૃતિને સમજી તેમનું માન સન્માન કરીએ અને આવનારી પે પેઢીને પણ તેના વિશે જાણકારી આપી કેમકે આપણે એમને આવનારી પેઢીને સમજાવીશું ત્યારે જ એ લોકો પણ સમુદ્ર સંસ્કૃતિને સમજશે સારી રીતે અને તેમનું આપણી જેમ સન્માન કરશે તો આપણો દેશ વધારે આગળ વધી શકશે
આજે આ વિષય પર ચર્ચા કરી મને ભારતીય સંસ્કૃતિ વિશે ઘણું ન ઘણું નવું જાણવાનું મળ્યું છે.
હા મને પણ ઘણું જાણવા મલયુ છે. એટલે જ તો આપણા ઘરે જયારે કોઈ મહેમાન આવે છે. ત્યારે આપણે તેમનું માન સન્માન કરીએ છીએ અને આપણે એમને આવકારો આપીએ છીએ ત્યારે તો આપણા ઘરમાં કોઈ મહેમાન આવે છે. જ્યારે આપણી નીતિ સાચી હોય છે, ત્યારે કોઈ આપણા પર વિશ્વાસ કરે છે. ને મને પણ ખુબ આનંદ આવ્યો કે આપણે જે સૌ આપણે સૌ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જાળવી રાખીશું અને આવનારી જે પેઢી છે. એમને પણ આપણે વધારે સમજાવી શકીશું કે આપણી સંસ્કૃતિ શું છે. તેનું સન્માન કેવી રીતે કરી શકાય છે, તેમને કેવી રીતે જળવાઈ થાય છે, એ બધું આપણે સમજાવીશું તોજ આવનારી પેઢીને ખબર પડશે કે આપણે એ આપણી સંસ્કૃતિને કેવી રીતે સાચવી રાખવી જોઈએ
ના સાચી વાત છે, આપણે આપણી સંસ્કૃતિને સાચવવા માટે આજની પેઢીને જાગૃત કરવી પડશે
હા જાગૃત કરીશું તો જ આપણો દેશ આગળ વધી શકશે
સાચી વાત છે, દેશને આગળ વધારવા માટે આપડી થોડી કોશિશ થઈ ર થઈ શકે છે.
હા એ તો આપણેે કરવું જ પડશે મને પણ વધારે ખૂબ આનંદ આવ્યો અને આમ તો હું આશા રાખીશ કે આપણે સૌ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જાળવી રાખીશું
સાચી વાત છે આપણે ભારતીય સંસ્કૃતિની સંસ્કૃતિને જાળવવા માટે યુવાનોની પેઢી ને જાગૃત કરીશું અને આપણે સ્કૂલ અને કોલેોમાં જ ને એ વિષય માટે મીટિંગ કરીશું અને આપણે અત્યારની પેઢીને આ સંસ્કૃતિ માટે જાગૃત કરીશું
હા તમારો ખુબ ખુબ આભાર મારી સાથે આટલી ભારતીય સંસ્કૃતિ વિશે વાત કરવા બદલ
ખૂબ સુંદર ચર્ચા કરી આભાર
તમારો પણ ખુબ આભાર ફરી એક નવા વિષય સાથે મળીશું આપણે અને ફરીથી એક એવી સારી ચર્ચા કરીશું સારા વિષય પર
ધન્યવાદ
ધન્યવાદ